હેલો.
હા આવે છે આવાજ?
હા આવે જ છે હા હા નમસ્તે કેમ છે?
મજામાં હા આ મેં મજામાં છું તું તમે કેમ છો?
હા અને મને મને આ આજ મને તારે સાથે સમય વ્યવસ્થાપનનું મહત્વ યા વિષયા પર વાત કરની છે.
આ તો ખૂબયોગની જીવનમાં થી કીમતી વસ્તુ છે.
હા પૈસા કમ અ કમ ગુમાઈ તો પાછો મળી શકે પણ સમય એક વાર જાતો રહે પછી પાછો આવતો નથી.
એકદમ સાચી વાત એટલે સમુંય એની યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. એ જ સમય વ્યવસ્થાપન કરલા
હા સમય વ્યવસ્થાપનું એટલું શું?
સમય વ્યવસ્થાપન એટલે દિવસના કમાનો યોજના સાથે યોગ્ય કમના અને યોગ્ય સમયમાં પૂર્ણ કરવાની કલા.
અચ્છા એટલે દિવસાના કામ પહેલેથી નક્કી કરવા આવું.
હા. કયા કામ હા. કયા કામ પહેલે કરવાના કયા પછી કરવાના કયા કામ માટે કે કેટલો સમય આપો આ બધું નક્કી કરવો એ સમય વ્યવસ્થા પણ છે
હમ આથી શું ફાયદું
ઘણા ફાયદા તાય પહેલે ફાયદા એ કે કામ સં સમયસર પૂરી થાય છે બીજો ફાયદા એ કે ગડ ફળ ઉતાવલી અને તણવ ઓછે થાય છે
હા એટલે મતલબ વિદ્યાર્થી માટે પણ આ ખૂબ જરૂરી હશે ને
હા જરૂરી વિદ્યાર્થીએ અભ્યાસ હોમવર્ક વાચન રિવઝન રમત ગમત તને આરામ આ બધા જ સમય પ્રમાણે કરવું જોઈએ સમય વ્યવસ્થા પણ હોય તો આમ સારી થાય
હા નહીતર પરીક્ષા સમયે ઉતાવળ થાય
બિલકુલ જો રોજ થોડે થોડે અભ્યાસક્રમ સમયસર કરાય તો પરીક્ષા વ ખતે બોજ ઓજો લાગે.
હા અને ગૃહિણી માટે સમય વ્યવસ્થા પણ જરૂરી છે.
હમ ખૂબ જરૂરી છે ઘરકામ રસોઈ બાળકોની કાળજી બાજાર સફાઈ પરિવાર માટે સમય આ બધું વ્યવસ્થા જ કરવા સમય વ્યવસ્થા પણ જરૂરી છે
હા કામકાજી લોકો માટે તો હમ્મ એ વધારે મહત્વ હશું.
ઓફિસમાં કામ ઘરની જવાબદારી ફોન, મીટિંગ, પ્રવાસ આ બધા જે સમયનું સંતુલન રાખવું જરૂરી છે.
હમ્મ.
સમય વ્યવસ્થા ન ન હોય તો શું સમસ્યા થાય શકે?
કામ અધુરા રહે, મનમાં તનાવ વધે. ઉતાવલા ભૂલું થાય, આરોગ્ય પર અસર પડે. અને જીવન અવ્યવસ્થિત બની જાય એમ.
હા ક્યારકે કામ બાકી રહે તો અપરા અપરાધ ભાવના પણ થાય ન?
હા સાચું, અને પછી
હમ્મ.
આત્મવિશ્વાસ પણ ઓછો થવા લાગે એથલે ના નીક તે યોજના પણ જીવનમાં મોટી બદલાવ લાવી સકે છે.
હમ્મ આ સમય વ્યવસ્થાપણ કેવી રીતે કરું શકાય?
અ સૌથી પેહલા તો દિવસના કામની યાદી બનવાવી, પછી એમાં થી કયા કામ જરૂરી છે અને કયા પછી કરી શકાય એ નક્કી કરવું.
અચ્છા ના. અને હમ્મ એટલે પ્રાયોરિટી નક્કી કરવાની.
હા એકદમ પેહલા મહત્ત્વનું કામ પછી સામાન્ય કામ. એનાથી સમયોની સાચી ઉપયોગી થાય.
આ હા, મોબાઈલ અને સોશિ યલ મીડિયા પ્રમાણે ભગડાવામાં ઘણો ભાગ ભજવાયો.
હા ખૂબ ક્યારેક માણસ થોડા સમય માટે મોબાઈલ ખોલે અને પાછા એ બે કલાક નીકળી જાય. એટલે મોબાઈલ માટે પણ મર્યાદા જરૂરી છે.
હા અને એ એક મિનિટ હ. અને મને પણ ક્યારથી એવું થાય છે હમ્મ. હ હા મને બી હું ક્યારકે એવું થાય છે.
હા એટલે નક્કી સમય રખો જેમ કે મોબાઈલ માટે આધો કલાક, અભ્યાસ માટે બે કલાક, આરામ માટે થોડી સમય.
હમ્મ. હમ્મ. અન સમય વ્યવસ્થાપન થી જીવન શિસ્ત પણ આવે ન?
હા શિસ્ત, જવાબદારી, આત્મવિશ્વાસ ત્રણેવ વધે છે. સમયસર કામ કન કાર વ્યક્તિ સફલ બનવા તરફ વધે છે.
હમ્મ.
હમ્મ હમ્મ.
હા મને લાગે છે, કે સારે વેલુ ઊઠવું ન પણ સમય વ જરૂર.
હ જરૂર સવારે વ હેળ આવતું હોય એ દિવસ લાંબુ લાગે છે કામો, આરામથી થાય છે. એ અનુ મન તાજુ રહેે છે.
હા. આ વિષયથી એક વાત સમજી ગઈ છે અને જે જીવન છે.
બિલકુલ. જે વ્યક્તિ સમયની કદર કરે છે એ જીવનમાં આગળ વધે છે.
હા.
હેલો.
આગળ વધી, હા? સમય, હા ચલ હવે સમય વ્યવસ્થા જ નું ફાયદો ગણીએ.
હા જરૂર. અહ કામ સમયસર પૂરી થાય, તનાવ ઓછો થાય, અભ્યાસ અને કામ માં સુધારો થાય. શિસ્તા આવ્યા આત્મવિશ્વાસ વધે, જીવન સંતુલિત બંને, આરોગ્ય માટે પણ સમય મળે.
હમ્મ, હા. વાહ! ક્યા બધા અહ બધા ફાયદા ખુબ મહત્વ છે હા. અને આ હા સં હમ્મ.
હા સમય વ્યવસ્થાપન કેવલ કામ માટે નહીં પણ સુખી અને સંતુલિત જીવન માટે જરૂરી છે.
હા. તો નિષ્કર્ષો એ સમજાય સાચો ઉપયોગકાર કારકન વ્યક્તિ સફલ બને છે.
હા. એકદમ સાચું. સમય વાયાને જાવા દેવો કામમાં. વાપરાવાય એ સાચી સમજદારી છે.
હા મને હમ હમ, મન મને આજે અત્યારે સાથે આ વિષય પર વાત કરીને ખૂબ અ શીખવા મળ્યું એમ કે અ સમયને વ્યવસ્થાપનને ફાયદે શું છે. સમય વ્યવસ્થિત નો ઉપયોગ ફાયદો કરે છે તો કામ સમય પર પૂરી થાય. તનાવ ઓછો થાય, અભ્યાસન કામ સુધાર થાય. શિસ્ત આવે. આત્મવિશ્વાસ વધે, જીવન સંતુલિત બને, અને આરોગ્ય માટે પણ અ સમય મળે, આ આટલો બધું સમય વ્યવસ્થા નો ફાયદો અ તું બતાવીશ મને, અ થેન્કયુ. અને અ
મને પણ આનંદ થાય સમય વ્યવસ્થાપન જીવન સુંદર અને, સફલ બનાવે છે.
હા.
હા સમય મતલબ સમય જીવનની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. સમય વ્યસ્થાપન થી કામ કસ કામ સમયાસર પૂરી થાય છે તનાવ ઓછે થાય છે, અને જીવનમાં સિસ્ત આવે છે વિદ્યાર્થી યોગ્ય ગ્રહિણી હોય છે, કામકા વ્યક્તિ બધા મા સમય વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે. સમય ની કરનાર જીવનમાં આગળ વધે છે. હ સમય વ્યવસ્થાપન કેવલ મા માટે નહીં પણ સુખી અને સંતુલિત જીવન માટે જરૂરી છે.
હા સાક્ષી ભાઈ તો બહેન બહોત સાચી વાત
આત્મવિશ્વાસ પણ ઓછો થવા લાગે એટલે નાનક ઘડી યોજના પણ જીવનમાં મોટા બદલાવ લાવી શકી છે.
હા સમયની કદર કારકન હાના સમય સમય ની કદર કરવાના જ જીવન આગળ વધી શકે આજના જીવનમાં સમયની એ કદર કરના બહુ જરૂરી છે. હમ. આવતી અવાજ આવથી હેલો.
હલો.
હા હા ચલ મળીશ. ત્યારે તારે સાથે વાત કરું મા જ આનંદ થયો મને મળીશ હ.